હ.
અવાજ આવે છે.
હા મારો અવાજ આવે છે.
હા બસ આવે છે, કેમ છો.
હા બસ મજામાં તમે બોલો.
બસ હું પણ મજામાં તબિયત પાણી કેવું તમારું,
હા સારું છે.
સરસ સરસ મે કિધુ. તમાર જોડે જે ભારતના નાગરિક તરીકેની ફરજો વિશે થોડી ચર્ચા કરી લો.
હા બરાબર બોલો બોલો.
આપણે ભારતના નાગરિક તરીકે ઘણી ફરજો બનતી હોય છે. અધિકારો અને ફરજો એક જ સિક્કા અહીં આમ બે બાજુ છે. આપણે સૌ આપણા અધિકારો વિશે વાત કરીએ છીએ, પરંતુ જો દરેક નાગરિક પોતાની. ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે. તો દેશના વિકાસનો માર્ગ વધુ સરળ બની શકે છે, અને એક સારો દેશ બનાવવા માટે. તે, માત્ર સારી સરકાર પૂરતી નથી, પરંતુ સારા નાગરિક પણ જરૂરી છે, શું કહેવું તમારું.
હા બરાબર છે, આમ કોઈ પણ દેશનો કાયદેસર સભ્ય જેને તે દેશના બંધારણ દ્વારા. અધિકારો અને જવાબદારીઓ આપવામાં આવી હોય. તેને જ નાગરિક કહેવાય. ભારતનો દરેક નાગરિક દેશના વિકાસનો ભાગીદાર છે.
હા એ તો સાચી વાત છે. અને ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે. અહીંયા દરેક નાગરિકને બંધારણ દ્વારા અનેક અધિકારો આપવામાં આવ્યા છે, જેમ કે. સમાનતાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા. શિક્ષણ નો અધિકાર અને ધર્મની સ્વતંત્રતા, પરંતુ અધિકારોની સાથે કેટલીક મહત્વપૂર્ણ ફરજો પણ આપણી હોતી હોય છે. જેનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી હોય છે.
હા બરાબર છે, અને ફરજ એટલે પોતાની જવાબદારીને ઈમાનદારી નિષ્ઠા. અને કર્તવ્ય ભાવથી નિભાવવી જોઈએ જેમ કે, વિદ્યાર્થીની ફરજ અભ્યાસ કરવી છે, તેમ દરેક ભારતીયની ફરજ દેશના હિતમાં કાર્ય કરવું છે.
હા એ તો સાચી વાત છે, હવે આપડે જોઈએ તો આપણે સૌથી પહેલી ફરજ દેશ અને બંધારણનો આદર કરવો છે. આપણો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરવું જોઈએ દેશની એકતા અખંડતા અને સાર્વભૌમત. જાળવવું એ દરેક ભારતીય નું કર્તવ્ય છે. અને અમુક લોકો તો આજકાલ રાષ્ટ્રીય ગીત ચાલતું હોય, તો પણ. ચાલતા જોઈએ એટલે એનું સન્માન નથી. તા તો આપણે દેશનું જે બંધારણને. છે, એને આદર કરવો જોઈએ, અને એનું સન્માન કરવું જોઈએ.
બરાબર છે, અને ધર્મ જાતિ ભાષા. કે પ્રદેશના ભેદભાવ વગર સૌ સાથે મળીને રહેવું જોઈએ. આમ કહેવાય ને કે ભારત એ વિવિધતામાં એકતાનું પ્રતીક છે.
હા એ તો સાચી વાત છે. હવે બીજી મહત્વની પૂર્ણ ફરજ છે, કે આપણે કાયદાનું પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. જે ઇન્કમ ટેક્સ છે, એ ચૂકવવો જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું. અને કોઈપણ પ્રકારનાર ભ્રષ્ટાચાર થી દૂર રહેવું. આ બધું એક જવાબદાર નાગરિકની ઓળખ છે. આજકાલ તો લોકો ટ્રાફિક ના નિયમોનું પણ ખાસ પાલન નથી કરતા હોતા ત્યાં રેડ સિગ્નલ હોય તો પણ પોતાનું વાહન વધારે સ્પીડમાં જવા દેતા હોય છે. અને લોકો ઇન્કમટેક્સ પણ આજકાલ વધારે ભરવાના કારણે ચુકવતા નહી હોતા. એવું બધું ના કરવું જોઈએ અને જે કાયદો છે એનું આપડણે પાલન કરવું જોઈએ
હા બરાબર છે અને જાહેર સંપત્તિનું પણ રક્ષણ કરવું એ આપડી જવાબદારી છે જેમ કે રસ્તા બસ સ્ટેશન અ સરકારી કચેરીઓ બગીચા અને શાળાઓ જેવી જાહેર સં પતિ આપણા સૌને જ કહેવાય છે તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. તે દેશને નુકસાન પહોંચાડવા સમાન જ કહેવાય છે.
હા એ તો સાચી વાત છે. પછી આપણે પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ આપણી એક મહત્વની ફરજ છે વૃક્ષો વાવવા જોઈએ પાણી બચાવવું જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સ્વચ્છ જાળવી આ બધું આપણા દેશને વધુ સુંદર અને સ્વસ્થ બનાવે છે. એટલે આમ સ્વચ્છ ભારત અભિયાન જેવા પ્રયાસો પણ દરેક નાગરિકનો સહકાર જરૂરી છે.
હા બરાબર છે અને આમ જોવા જઈએ તો શિક્ષિત નાગરિક જે દેશને વિકાસના માર્ગે આગળ લઈ જઈ શકે છે. શિક્ષણનો પ્રચાર અને નિરક્ષરતા દૂર કરવામાં સહયોગ આપવો જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે અને આપણી ફરજ પણ બનતી હોય છે. હવે લોકશાહી દેશમાં મતદાન કરવું પણ ખૂબ જ મહત્ત્વની છે દરેક પાત્ર નાગરિકે પોતાના મતાધિકારની સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે એકમત એક દેશનું આપડ ભવિષ્ય નક્કી કરી શકી છે.
હા બરાબર છે અને યુવાનોની પણ વિશેષ ફરજો હોય છે જેમ કે ઈમાનદારી થી અભ્યાસ કરવો જોઈએ નશાથી દૂર રહેવું જોઈએ દેશના કાયદાનું પાલન કરવું જોઈએ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ
સાચી વાત છે અને વિદ્યાર્થી તરીકે પણ આપણે કેટલીક વિશેષ ફરજો છે કે નિયમિત આપણે અભ્યાસ કરવો જોઈએ શિક્ષકો નો આદાર કરવો જોઈએ માતા પિતાની સેવા કરવી જોઈએ અને શિસ્ત નું પાલન કરવું જોઈએ અને સારા સંસ્કારો અપનાવવા જોઈએ આજના વિદ્યાર્થી જ આવતી કલના જવાબદાર નાગરિક બનવાના છે. એટલે જો આપણેે આ રીતે આ બધા જે ફરજો છે વિદ્યાર્થી તરીકેની તો એ આપણે નિભાવીશું તો જ આપણે આગળ જતા સારું ભવિષ્ય બનાવી શકીશું અને આપણેે આવતી કલને સારી બનાવી શકીશું
હ બરાબર છે અને દેશના વિકાસમાં પણ નાગરિકની અનેક ભૂમિકાઓ હોય છે દેશનો વિકાસ માત્ર સરકારથી જ શક્ શક્ય નથી જ્યારે દરેક નાગરિક પોતાની જવાબદારીઓ નિભાવે છે ત્યારે દેશ વિકાસ કરે છે
હા એ તો સાચી વાત છે અને બધા એ પોતાની ફરજ ખેડૂત છે બધા પોતાની ફરજ જો સારી રીતે નિભાવે તો આપણો ભારત દેશ ક્યાંય આગળ વધી જાય અને કેટલો પણ વિકાસ થઈ જાય એનામાં
હા બરાબર છે
હા અને આપણે દેશ માટે સૈનિક બનીને જ સેવા કરી શકીએ એવું તો કઈ છે નહીં ઈમાનદારીથી પોતાનું કામ કરીએ નિયમોનું પાલન કરીએ સમાજ સેવા કરીએ અને દેશના વિકાસમાં યોગદાન આપીએ એ પણ આપણી એક રાષ્ટ્ર સેવા જ છે આ બધું જો આપણે જો કરીએ તો આપણેે દેશની ફરજો નિભાવી એમ પણ કહી શકીએ છીએ
હા અને જરૂરિયાતમંદોની મદદ પણ કરવી જોઈએ હવે ગરીબ વૃદ્ધ દિવ્યાંગ અને મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવી એ માનવતાની સાથે નાગરિકની પણ ફરજ છે
હા એ તો સાચી વાત છે અને જો દરેક ભારતીય પોતાની નાની નાની ફરજો પણ નિષ્ઠાની નિ નિષ્ઠાથી નિભાવે તો ભારતને વિકસિત અને સમૃદ્ધ દેશ બનતા કોઈ રોકી શકશે પણ નહીં અને દેશની પ્રગતિ સરકાર અને નાગરિક બંનેના સંયુક્ત પ્રયાસોથી જ શક્ય છે માત્ર સરકાર એટલું જ પોતાના કાર્યો કરે તો એનાથી શક્ય જ નથી દેશની પ્રગતિ
હા બરાબર છે અને દરેક વ્યક્તિને સમા અ સમાન સમાન જ આપવું જોઈએ હવે ભેદભાવ વગર સૌને સમાન તક મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ
હા સાચી વાત છે અને દેશની એકતા અને અખંડીતાનું પણ આપણે જાળવણી કરવી જોઈએ આજે આમ સોશિયલ મીડિયા ના યુગમાં ઘણી વાર ખોટા સમાચાર અને અફવાઓ ઝડપથી ફેલાઈ જતી હોય છે જવાબદાર નાગરિક તરીકે કોઈપણ માહિતીની તપાસ કર્યા વગર શેર આપડે ન કરવું જોઈએ એક ખોટી માહિતી સમાજમાં તનાવ ને વિગ પણ ઉભી કરી શકે છે
હા બરાબર છે
હા અને આપણી ફરજ માત્ર દેશ પ્રત્યેની તો છે જ નહીં પરંતુ સમાજ પ્રત્યે પણ છે જરૂરિયાતમંદ લોકોને આમ મદદ કરવી રક્તદાન કરવું શિક્ષણ નો પ્રચાર કરવો મહિલાઓ નું સન્માન કરવું અને સમાજમાં ભાઈચારો જાળવવો એ પણ એક જવાબદાર નાગરિક ની જ ઓળખ છે
હા બરાબર છે અને વિદ્યાર્થીઓ તરીકે પણ કેટલીક ફરજો હોય છે જેમકે શિસ્તનું પાલન કરવું દેશ પ્રેમ રાખવો વૃક્ષારોપણ કરવું સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો અને નશાથી દૂર રહેવું જોઈએ
આ હા ને આપણે સ્વચ્છ ભારત અભિયાન ડિજિટલ ઇન્ડિયા બેટી બચાઓ બેટી પઢાઓ વૃક્ષારોપણ અને રક્તદાન જેવા સામાજિક કાર્યોમાં પણ સક્રિય રીતે ભાગ લેવો જોઈએ દેશ પ્રેમ માત્ર પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી દેખાડવાનો નહી પરંતુ આપણા જે રોજિંદા જીવનમાં પણ પ્રગટ થવો જોઈએ
બરાબર છે અને જે લોકો કાયદાનું પાલન ન કરે કર ન ભરે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે ભ્રષ્ટાચાર કરે અથવા પર્યાવરણનો નાશ કરે તો દેશનો વિકાસ અટકી જાય છે તેની સામે પણ આપણે કડક કાયદાનું પાલન કરવું જોઈએ
હા સાચી વાત છે સારું સારું છે પછી શ વા